અવાજ આવે છે મારો.
હા આવે છે મને તમારો અવાજ તમને મારો અવાજ આવે છે.
હા એકદમ સ્પષ્ટ આવે છે બોલો બોલો શું કેવું છું.
બસ આ બેઠો તો તમે શું કરતા.
બસ આ હું થોડી વાર પેલા ઘરે આવ્યો હતો એટલે કીધું ચાલો તમને કોલ કરું. તમારી કોલેજ પતી ગઈ.
ના ના ક્યાં કોલેજ ક્યાંથી પડતી હશે હજ તો હમણાં તો એડમિશન. હા આજનો દિવસ પૂરો થઈ ગયો. હા આજનો દિવસ તો પૂરો થઈ ગયો આજે અમારે બે જ લેક્ચર હતા. ઈજાય.
અચ્છા બે લેક્ચરમાં ઘણો ટાઈમ કાઢી નાખો છો કોલેજમાં
હા એટલે બે લેક્ચરમાં દોઢ દોઢ કલાક ના લેક્ચર હોય છે. એમાં એક લેવ હોય છે અને એક લેક્ચર હતું આજે ઓમ રેગ્યુલરમાં બે લેક્ચર હોય અને એક લેબ હોય એવી રીતે હોય આજે એક લેબ ને એક લેક્ચર હતું એટલે ત્રણ કલાક ચાલે.
ઓહો હો તો તો ઘણો ટાઈમ નીકળી જાય છે તમારો
હા પણ ખબર નથી પડતી કે ટાઈમ નીકળી જાય છે ફટાફટ જતો રહે છે ખબર પણ નથી પડતી.
કારણ કે હવે આપડે જોવા જઈએ તો કોમ્પ્યુટર છે તો કો લેબમાં કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું હવે એમાં તો જ્યારે. કામ કરવા બેસીયે ને કોમ્પ્યુટર ઉપર એટલે ખબર જ ના પડે દોઢ કલાક તો ક્યારે પૂરો થઈ ગયો. ઓમ જો તમે ખાલી ત્રણ કલાક જ ભણવાનું થાય પેલું એક કલાક તો કોમ્પ્યુટરમાં રસ રસ હોય એના કારણે જ પૂરો થઇ જાય ખબર જ ના પડે. બાકી જે ત્રણ કલાક થિયરી માં હોય એમાં થોડુંક લાગે ઊંઘ આવે છેને એવું બધું થાય.
હા એ તો છે પ્રેક્ટિકલમાં કોઈ દિવસ આળસ ના થાય પણ થિયરી માં થોડી આળસ થાય. અમારે તો મેક્સિમમ મતલબ અડધો અડધો કલાક ના લેક્ચર હતા અમારે દિવસના ચાર પાંચ હોય અલગ અલગ એટલે એ રીતે જ ચાલતું તમારે દોઢ દોઢ કલાક એટલે મતલબ એ રીતનું હશે તમારે કેટલા સબ્જેક્ટ આવે આમ
આમ અમારે પાંચ સબ્જેક્ટ આવે અને એમાં પાછું કે પાંચ સબ્જેક્ટ આવે પણ એમાં એ ને ત્રણ પ્રેક્ટિકલ હોય. પ્રેક્ટિકલ સાથે મતલબ કે લેંગ્વેજ ઉપર જેમ કે સી લેંગ્વેજ છે જાવા છે. એવી રીતે અને બાકીલા બે માં એક મેથેમેટિક્સ હોય અને બીજું, કોઈ અન્ય વિષય ઉપર હોય, જેમ કે એમાં પ્રેક્ટિકલ ના આવતું હોય, પણ ભણવું જરૂરી હોય, જેમ કે હવે હાર્ડવેર છે. હાર્ડવેર પછી એમ. એસ. ઓફિસ છે આમાં તો કોમ્યુનિકેશન સ્કીિલ છે તો આ બધા વિષય ઉપરને તમારે ઓમ મેઈન વિષય ના કેવાય એના કારણે એમાં ખાલી થિયરી જ આવે. અને મેન વિષય ત્રણ વિષયમાં પ્રેક્ટિકલ આવે થિયરી આવે બંને ભણવાનું આવે
બરાબર છે. એટલે તમારે એટલે એવું ના હોય ને હવે તમારે સમજો કે પ્રેક્ટિકલ છે. તો એની પણ એક્ઝામ પ્રેક્ટિકલની પણ આવતી હશે ને?
હા પ્રેક્ટિકલની એક્ઝામ પણ આવે અને થિયરીની એક્ઝામ પણ અલગ થી આવે. અને એમાંય પાછું કે તમે જો પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ થયા ને તો થીયરીમાં તમે પાસ હોય ને તો એ ફેલ થઈ જાવ
એટલે પ્રેક્ટિકલ એક્ઝામ તમારા માટે મેઈન છે એમ સમજો
હા એ બંને પ્રેક્ટિકલ અને એક્સટર્નલ કારણ કે મતલબ કે પ્રેક્ટિકલમાં જો હવે તમે પ્રેક્ટિકલ તો કરી દીધો બરોબર પણ હવે તમે એક્સટર્નલમાં લખીને આયા. પર તમને એક્સટર્નલમાં પાસ ના કરે ને તો ત્યારે તમારે એક કેટી ની પરીક્ષા ફરીથી આપવાની થાય ને તો એ વખતે તમારે પ્રેક્ટિકલ એ આપવું પડે અને પેલું પણ કરવું પડે એ લખવી પણ પડે મતલબ થિયરી
બંને એક્ઝામ પાછી આપવાની એમ.
હા
અને બીજું કે તમારે એટલે હમણાં જ હમણાં જે લેંગ્વેજ શીખવી છે તેમાં પાઇથન કે પછી જે હમણાંની નવી લેંગ્વેજો આવી છે તેને થી શીખવાડતા
હા એટલે આમાં શું છે ખબર છે કે હું બેઝિકસ થી જ ચાલુ કર્યું છે મેં તો એના કારણે અમારે ફસ્ટ સેમમાં છે ને સી લેંગ્વેજ આવતી મેન વિષય પછી એચ. ટી. એમ. એલ છે. અને એને ઓફિસ જેમ કે હવે આપડે મોટા ભાગની હવે તો એમ. એસ ઓફિસ માઇક્રોસોફ્ટનો ઉપયોગ વધી ગયો છે કે ડેટા એન્ટ્રી કરવી હોય તો એના માટે તો એટલે એ શીખવું પણ ખૂબ જરૂરી છે તો ફસ આ ત્રન મેન વિષય હતા. પછી સેકન્ડ સેમમાં અમારે સી પી પી લેંગવેજ આવે ત એમાં પણ એવું જ હતું કે એ સી લ જેવી જ લેંગ્વેજ હોય પણ હવે તમે જેમ કહો છો કે આ જે પબજી પછી ફ્રી ફાયર આ બધી જે ગેમો છે ને હા તો એ સી લેંગ્વેજર સી પ્લસ પ્લસ ઉપર બનેલી છે.
હા
એ લેંગ્વેજ સિક્યુરિટી વધારે પ્રોવાઈડ કરે છે સી લેગ એના કારણે અને પછી આપડે પેલું જે વેબ પેજ મતલબ કે વેબસાઇટ બનાવી હોય કે બધું કરવું હોય તો એના માટેનું આવે છે એચ ટી એમ તો એટ અત્યારે અમે જયારે દસમામાં ભણતા એ વખતે પણ આવતું પણ એ વખતે અમને ડિટેલમાં ના ભણત એને કઈ કેહેતા પણ નહી કે આ શું કામ આવે ના આવે હવે ખબર પડી કે આ એચ એમ એલ નો ઉપયોગ આ્યો છે.
બરાબર છે એટલે ત્યારે તો અમે પણ ભણ્યા છે એટલે એનો થોડો ઘણો તો ખ્યાલ છે. પણ આજે હમણાં લેંગ્વેજો ઘણી બધી આવી છે પઇથન આવી છે પછી વા જવામાં પણ એક એનું અપગ્રેડેડ વર્ઝન આવ્યું છે એટલે એ બધ ધી એટલે તમારી હજી એડવાન્સ લેવલ ની છે તો એ તમને પછી ના સેમેસ્ટરમાં લગભગ આવશે
હા એટલે દરેક સેમિસ્ટરમાં ને ત્રણ લેંગ્વેજ આવે અને એક મેથેમેટિક્સ ફિક્સર જ હોય અને બીજું એક વિષય બદલાતો રહે જેમ કે ક્યારેક હાર્ડવેર હોય કે પછી ક્યારેક કોમ્યુનિકેશન લ હોય હવે આ વખતે અમારે કઈક સિસ્ટમ એનાલિસિસ છે. તો એમાં અમારે શું કેવાય આપડે જેમ કે તમે સમજો ને કે આપડે શું કે બેંકમાં હવે બેંકિંગ સિસ્ટમ છે. તો એમાં એનું એનાલિસિસ કરવાનું પછી એની અંદર બેંકિંગ સિસ્ટમની શું જરૂર છે એટલે એના ફાયદા નુકસાન આવી જ અમાર બધું એમાં લખવાનું હોય આમ કઈ ખાસ ના હોય પણ સિસ્ટમ નો અર્થ આપણને ખબર પડે કે સિસ્ટમ એટલે શું? એના માટે
બરાબર છે. એટલે તો તમારે કોમ્પ્યુટરમાં મતલબ એક્સપિરિયન્સ થશે એટલે ફ્યુચરમાં સો ફ્ટવેરકે એવું બધું બનાવવું હોય તો એના માટે તમારે આજ મતલબ કામ લાગે આ વસ્તુ
હા એ છે હવે અત્યારે જ અમારે જે એક આવે છે વી બી કરીને તો એમાં કેવું છે કે અમે ને આપડે તમને ખબર હશે કદાચ કે જયારે આપણેે કોઈ લિંક ખોલીયએ ને તો લિંકમાં સૌથી પહેલા તમારું નામ ની યુઝર નેમ કે પછી એરુ માંગતું હોય બરોબર પછી એટલું તમે સબમિટ કરી દો એટલે બીજું ખુલે તો એ બધું અમારે ને આવી રીતે વિધી માં બનાવાનું આવે છે તો આ સેમમાં હજી અમારે શરૂઆત કરી છે. કદાચ એમ થતા થતા અમને બધું કદાચ આખી એપ્લિકેશન બનાવતા પણ આવડી જાય અંદર
બરાબર છે એટલે હમણાં થી તમે શીખો એટલું સારું બાકી તો હવે ત્યાં મતલબ પ્રોફેસરો સારા હોય અને તમને પ્રોપર ગાઈડન્સ આપ હોય તો એ મતલબ ઘણું સારું કહેવાય. તમારે આ લાઈનમાં આગળ જવું હોય વધવું હોય તો તમારે ખુબ જ સારું થાય એમ અને હવેના ટાઈમ આઈટી આઈટી ના સોલ્યુશન્સમાં તો લોકોને ખુબ જ જરૂર પડવાની જ છે. હવેનો ટાઈમ જ એ આવવાનો છે તમને ખબર હશે કે ગવર્મેન્ટ પણ હવે બઉુ મતલબ એનામાં વધારે જોર આપે આપ રહી છે એટલે નવા ડેટા સેન્ટર્સ ની એ પણ ઓપન કરવાનો રસ્તાઓ મુૂક્યા છે મહારાષ્ટ્રમાં
હા એ વાત તો તમારી સાચી જ છે કે પણ એમાં હવે શું થાય છે કે એઆઈ આવી ગયું ને તો એઆઈ ખુબ નડે છે. અ બધા જ કામ એઆઈ સરળતાથી કરી શકે છે અને ઘણી કંપનીઓને બધા પોતાને એ સોફ્ટવેર જ બનાવી દે છે જે પોતાની રીતે પોતાને મતલબ કે કંપનીને જોઈતું હોય ને એ રીતે એઆઈ સપોર્ટ મતલબ કે કામ કરે બધું સિસ્ટમ મતલબ કંટ્રોલ કરે ને એવી રીતે બધું
ધારો કે હવે તમે જોઈ લો કે કોઈ કંપની છે બરોબર તેમાં એટેન્ડન્સ લેવાની હોય તો હવે એટેન્ડન્સમાં એ બધું એ કંટ્રોલ કરી દે કેમેરામાં ચેક કરીને કે આ વ્યક્તિ આવી ગયો છે એની એટેડસ ફલ એવી રીતે કેટલા ટાઈમ વર્ક કર્યું છે એ પણ લખાઈ જાય ઓટોમેટિક આવી બધા રિપોર્ટો જાતે બનતા જાય કોઈ માણસને રાખવાની જરૂર ના પડે અને કોઈ
પેલું પણ ના થાય કે ખોટું માહિતી ભરાઈ ગય હોય કે પછી એવું બધું પણ પ્રશ્ન ના ઉભા થાય
હ
એટલા માટે
એટલે એ ન તો મને પણ ખ્યાલ છે કે વ્યાપ બહુ વધી ગયો છે અને તમે નામ સાંભળ્યા હશે ચેટ જીપીથી છે કે જમીનય છે તો તેવામાં લોકો હવે સામાન્ય માણસો પણ હવે ઘણા બધા એનો યુઝ કરવા લાગી ગયા છે. કે નાનું મોટું કઈ પણ કામ હોય કે ઘરનું કઈ પણ કામ હોય તો પૂછી લે હવે અમારા અયા મેં એક વખત ટ્રાય કરી હતી કે અમારા ઘરમાં અમે કલર કરાવતા હતા તોમે કલર નો મતલબ શેડ નાખ્યો અને ફોટો મૂક્યો તો એને પ્રોપર મતલબ આખા ઘરમાં મને એ કલર કરીને બતાવ્યો અને ફોટો તરત જ એડિટ કરીને બતાવ્યો કે તમારો આ કલર આ રીતના દેખાશે એટલે એટલા લેવલ સુધી નું એડવાન્સ થઇ ગયું છે અને સેમ ડિટો ટુ ડીટો એવું જ લાગે આપને કે આજ વસ્તુ મ તમારું ગલ ઘર છે તે આ રીતે દેખાશે એમ તો એટલું બધું એડવાન્સ થઈ ગયું છે અને બીજું કે કોડિંગમાં એડિટિંગમાં ને થી જગ્યાએ એ એ નો ઉપયોગ થવા લાગી ગયો છે.
હા એટલે જને બધી જગ્યા ગયો છે અને એના જ કારણે જે આઈટીને જે જોબ ની વેકન્સી જે હતી ને એ ઓછી થતી જાય છે કારણ કે હવે તો એઆઈ સોફ એવું બધું પણ બનાવી આપે છે. હવે એક એ આઈ ટૂલ છે પેન્થોમ તો કં કે આખી વેબસાાઈટ ક્રિએટ કરી આપે છે અમે જાતે જએ જોડે વેબસાાઈટ ક્રિએટ કરાવડાવી હતી. અને એમાં પણ પાછું કે આપડણે પ્રોપ્ટ નાખવાનો આપણે જે જેવું જોતું હોય ને એવું તો આપડી કંડિશન બધે મૂકી દે આની અંદર ડિટેલમાં લખીને તમે ફોન એલે જનરેટ કરીએ આપણે એને પછી કઈક પાંચ વાર તમે ફી માં ચેન્જીસ પણ કરી શકો એમાં એટલે કોઈ તમે વિકેન્ડ બની ગઈ અને પછી લાગે કે આમે કોઈ સુધારો કરવો છે તો એ સુધારો પણ થઈ જાય. એલે અને પાછું એમાં એક જે કલર કોમ્બિનેશન ને ડીજ ઝાઇનિંગ એ બધું તો આપડા મગજ મહિના આવે એવી ડિઝાઇનો તૈયાર કરીને આપી દે. ખાલી આપડે કહીએ ને અત્તરકટીવ ડિઝઇન મે એવી રીતે કઈક પ્રોમ્પ્ટ લખવાનું આવે આખું એ પ્રોમટો લખીએ ને તો એવી રીતે ડિઝાઇનો પણ ઓટોમેટિક બનાઈ દે. તે આપણાથી તો શક્ય પણ ના હોય કદાચ.
બરાબર છે. એટલે આવનારા ટાઈમમાં તો એ આઈ તો લગભગ બધાને શીખવું પડશે. એમને તમને બી થોડું ઘણું એ આઈ માં ધ્યાન આપવું પડશે કારણ કે એના લીધે તો હવે આવનારા ટાઈમમાં બધું યુઝ કરવાના છે. તો એ પ્રમાણે તમારે બી અપડેટ થવું પડશે ને?
હા, એ વાત તો તમારી સાચી જ છે અને પાછું એના જ કારણે અમે કોલેજમાં થોડુંક ઓછું ધ્યાન આપી અને આવી રીતે બીજી બધી વસ્તુઓ પર ધ્યાન વધારે આપ વાનું વિચારીએ છીએ કારણ કે હવે અમારે જે કોલેજમાં જે ભણવાનું આવે છે ને તો જે મેં તમને વી બી કહ્યું ને તો એ વી બી અમારે ખાલી જે પ્રોફેસરોને એ પોતે જ કેહેતા કે તમારે વી બી ભવિષ્યમાં ક્યાંય કામ નહીં આવે પણ તમારે મે જેમ કે આ નવા સોફ્ટવેર આવી ગયા છે ને એટલે કામ નથી આવતું. અને હવે તો મારે ઈન્સ્ટોલ પણ કરવું છે મારા લેપટોપમાં તો ઇન્સ્ટોલ પણ નથી થ તું કારણ કે ફાઇલ જ ના મળે ઓનલાઈન કે એ એટલે સુું કણ બેઝિક છે એટલે શીખવું જરૂરી છે સર અમને એમ કે. હ શું કરવાનું.
હા, બરાબર છે. પણ એ સબ પેલું જે કો જે કોલેજ ના મતલબ પી સી માંથી તમે કોપી કરી લઉ તો ચાલે નહી?
હા, એમ ચાલે ને એટલે અમે સર ને પૂછ્યું પણ હવે એમાં પણ અહ પેનડ્રાઈવ જોઈએ બધું જોઈએ હવે આમાં જોએ તે જે સ્ટાર્ટિંગ જ છે અમારે એટલે એવું કોઈ વસાવી નથી જરૂર જ નથી પડી હજી સુધી. બાકી બધું અમે ડાયરેક્ટ ઓનલાઈન અ જશ સર્ચ મારી મારીને જાતે સેટઅપ કરી દીધું છે બધું ઓનલાઈન વિડીયો જોઈ લઈ યુટ્યુબ ઉપ કાને એવી રીતે.
હા, બાકી તો હવે તો તમે જોવું તો માઈક્રોસોફ્ટ ના અહ માઈક્રોસોફ્ટ નું એપ્લિકેશન છે મતલબ આ વેબ બનાવવાનું કે સ એપ્લિકેશન ડિઝાઇન કે કોડિંગનું તે પણ અહ હું વચ્ચે જોયું હતું તે પણ સારું છે અને